હા.
હા.
કેમ છે.
હો, બસ મજામાં. તમે કયો.
અમે ભી મજા છે.
અચ્છા અચ્છા સારું બોલો અમને યાદ કરે આજે તમે
હા એ કે ને મને બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક ઉપર આમ ડિસ્કસ કરું તો વાત ચીત કરવી હતી તાર જોડે
હા બોલો બોલો.
એ આઈ અને સાયબર ક્રાઈમ આ બે ટોપિક એવા છે કે જે તારા જોડે ડિસ ચોક્કસ કરવાની મજા આવશે.
હા અને આ બે ટોપિક એવા છે, કે હમણાં બહુ જ ટ્રેન્ડમાં છે, એ આઈ ને સાયબર પ્રઇમ તો.
હા એટલે જ મેં કીધું કે. ચલ આને ફોન કરો, અને ભેગું થોડુંક વધારે આમ ડિસ્કસ કરશું તો, બેની નોલેજ એકબીજાને મળે. અને બધ મજા આવે ડિસ્કસ કરવાનું.
હા એ તો છે.
હા. જચમાં કેટલું બધું એઆઈ કેટલું આગળ વધી ગયું છે. ર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ હર જગા જોવો એટલે એ આઈ, એ આઈ, એ આઈ.
હા એજ મેં બધી જગ્યા એ આય છે. મેન તો આ એઆઈ તો નાઇન્ટીસમાં ઓલું ઇન્વેન્ટ તો થઈ ગયું છે. પણ આપણા અહિયાં યા એઆઈ તો હમણાં આયુ છે. અને બીજું તો એ શું છે. કે એ આઈથી હવે વધારે તો એઆઈ એજન્ટ ચાલી રહ્યું છે. જે કઈ હોય તો બધું એજન્ટ હવે સમજી લો કે એક કોલેજીસ કે યુનિવર્સિટીને લઈ લઈ આપે તો એ લોકો એડમિશન પ્રોસેસ માટે કે એ આઈ જ હોય આગળ ફોન કે મોટી મોટી યુનિવર્સિટીઝ હોય આગળ ફોન આવતા હોય તો એ એઆઈ જ હોય તો એ એઆઈ એજન્ટ જ જયારે રૂપિયા લેવાનું સ ટાઈમ આવે તો ત્યારે સામે વ્યક્તિ આવે છે. બાકી તો બધું એક
હા એજને બધે એ આઈ આવી ગય છે. બધા આવે તો આજકાલ તો બધા એમ કે છે. એઆઈ જોબ લઈ લેશે એઆઈ બધાની જોબ લઈ લેશે પણ કેવી રીતે એ જોબ લે એઆઈને કોક ને તો એઆઈને કોક તો કમાન્ડ આપશે ને તો જ એની જોબ લેવાશે એટલે આપને આપને એઆઈ ને કમાન્ડ આપવા માટે આપડણે કમાન્ડ આપશું તો જેને આવડશે ને એ એઝ અ હ્યુમન જેમ એનામાં બ્રેઇન તો ના હોય મગજ તો ના હોય કે એનો યુઝ કરીને પોતે જ કમાન્ડ આપીને પોતે જ કરી લે એટલે જોબ એની લેવાશે કે જે આજકાલના આજના યુગ ભેગું આજની ટેકનોલોજી ભેગું નહી ચાલતું હોય એની જોબ લેવા જશે
હા એ તો છે. જ તમારી વાત તો બિલકુલ સાચી જ છે. બ એ આઈને બી તમે કીધું જેમ કે એને બી કમાન્ડ માટે એક વ્યક્તિ તો જોઈશે જ એટલે હા તો એઆઈ માટે બધા એમ કે છે. એ આ ફ્યુચર એ આ ફ્યુર ફ્યુચર કે છે. પણ જોબ બી હતે મેં એવું બી બનેલું છે. કે એઆઈ એ ઘણા બધા ના જોબ લઈ લીધા છે. ઘણા બધાને હવે એઆઈ થી ઈઝી પડે તો એટલા બધા તો એમ્પ્લોઈઝ ના જ જોઈએ ને આપને એઆઈ બધું કરી લેત હોય તો એમ્પ્લોઈઝ ની શું જરૂર આપને
હા એ જ વાત સાચી છે. કે એમ્પ્લોઈઝ ની શું જરૂર પણ પેલા જો આપણા ટાઈપ રાઈટર્સ હતા. કે આપડે કઈક ટાઈપ કરવું હોય તો એક ટાઈપિંગ મશીન આવે એના માટે લેટર કે ટાઈપ થતા પણ જયારે કમ્પ્યુટર વાળી ટેકનોલોજી આવી કમ્પ્યુટર કે લેપટોપ આવ્યું. તો એની જરૂર ના પડી. પણ બધા એમ કીધું કે ઈ બી એને જોબ લઈ લેશે કમ્પ્યુટર ને એ. પણ કમ્પ્યુટરે એને કોઈની જોબ ના લીધી એને તો જોબ વધી. કેમ કે જેને જે વ્યક્તિ એ કમ્પ્યુટર શીખ્યું એને આવડી ગયયો એ લોકોને જોબ સિક્યોર થઈ ગયો એ લોકોને વળી જોબ મળી ગયુ જે ના આવડ્યું એને જોબ રહી ગઈ એટલે કે આ યુગમાં જે નવી ટેકનોલોજી છે. એના એની આપને આવડત હોવી ખપે આવડવું જોઈએ તો આપડે જોબ શી કયો રરે જો આપડે કદમ નહી મલાવી ટેકનોલોજી ભેગું તો તો આપડી જોબ હાલી જ જશે
હા એતો એમ તો એ આય તો આપને હમણાંની ટ્રેન્ડમાં તો બધા જે જોઈ કોમ્પ્યુટર આઈટી ફિલ્ડની લાઈનમાં જાય છે. કે એ આઈ છે એ આ છે. વર્ક ફ્રોમ હોમ મળી જ ફમાં જ છે. ને એમને એવું એવું છે. કે જે યુનિવર્સિટી કોલેજ આપને જે ભણાયે છે. તો કઈ આપડે માર્કેટમાં આજકાલ ચાલતું જ નથી એ લોકોને એવું ગણાવવું જોઈએ કે જે આજકાલ માર્કેટમાં ચાલતીજ નથી બિલકુલ. જેને એક જીરા લેંગ્વેજ કરીને છે બહ હમણાં ટ્રેન્ડમાં છે માર્કેટ. તો કોલેજ યુનિવર્સિટીને એવા કોર્સ રાખવા જોઈએ. કે જે ટ્રેન્ડમાં હોય ને ન કે થિયરી સબ્જેક્ટજ બધા રાખવા જોઈએ. એ આઈનોજે મેન. મે નિ આય નું જ ભલે ને કરાવે સ્ટાર્ટિંગ થી જ મે નિ્યાય નું કરાવે. ભલે ઈ બેઝિક બેઝિક કરે છે પણ બેઝિક તો આપણે ક્યાંય કઈ જ કામ ના આવે. તો મેન એ આઈ નું બી શીખશું ડાયરેક્ટ. તો બી મા છોકરાઓના મગજમાં તો ડાયરેક્ટ ન હોય બધું તો એ તો ઘરીજ જાય ને એવું.
હા એ સાચી વાત આજકાલ આપડા ઉમે આપણા જે છે અહંયાની એજ્યુકેશન લેવલ. એ બઉુ જ લો છે એ લોકો બઉુ થિયરી કરાવે એવું ના જોય કે. ફ્યુચરમાં શું આનું કામ છે કેની શું ટ્રેન્ડમાં આવશે કે ન ઈ. જે છે એ પુસ્તક નોલેજ આપેને એમ થાય કે એનાથી જે સ્ટુડન્ટ પાસ થાય. સ્કીલસ બેઝ કે નોલેજ આપતાજ નથી. ખાલી થિયરી થિયરી થિયરી એ. ઘણા બધા ઓપ્શનસ બી એ લોકો પાસે હોય કે આ સબ્જેક્ટ ચૂઝ કરવાનો આ સબ્જેક્ટ ચૂઝ કરવાનો. પણ એલોકો પોતાની કોલેજમાં જે. કે સ્કૂલમાં કે જે પ્રમાણે ફેકલ્ટી અવેલેબલ હોય જ ચૂઝ કરી દે. સ્ટુડન્ટને ઓપ્શનજ ના આપે ચૂઝ કરવાનું. તો પછી સ્ટુડન્ટ કેમ એલો ફ્યુચર ડિસાઈડ કરીએ કે મને આ જ. સપોઝ રોબોટિક સબ્જેક્ટ છે સ્કૂલમાં. પણ એ લોકો ઓપ્શનમાં છે ને સ્કૂલ વાળા ટીચરના મળે એટલે. એ ઓપ્શન રાખવાના દે સ્ટુડન્ટ ને કોઈકને ઇન્ટરેસ્ટ હોય રોબોટિક્સમાં. તેનું ફ્યુચરમાં તો મીન્સ ફ્યુચર માટે સારું કેવાય ને કે સબ્જેક્ટ. તો એ લોકોને ચૂઝ કરવા જ ના મળે એટલે એ લોકો માટે લોસ થઈ જાય. આ સ્કૂલ ને ને કોલેજસ ને એવા સબ્જેક્ટ ચૂઝ કરવાનું. આપવું જોઈએ શરાનેને એવા ફેકલ્ટીઝને રાખવા જોઈએ કે. સ્ટુડન્ટસ ને બેનિફિશયલ થાય ફ્યુચરમાં ના કે એ લોકો પાસે જે છે. અને થિયરી બેઝજ નોલેજ આપવી જોઈએ.
હા એ તો તમારી વાતબી સાચીજ છે. અહિયાંનું તો એજ્યુકેશન તો બધે જોયેલુંજ છે બાકી આઈટી માટે જવું મે. તો બેંગ્લુરુ અને પુણે તો છેજ. એનું તો કેટલું બેસ્ટ એજ્યુકેશન હોય છે બેંગ્લોર અને પુણેમાં હમણાં આઈટી માટે. અને બહુ સારું હોય છે ને સ્ટુડન્ટ્સ ને હવે આમ કોલેજમાં. થોડો તો ફોલ્ટ સ્ટુડન્ટનો બી છે. કોલેજ વાળા એ લોકો માટે હેન્સ ઓન ટ્રેનિંગ કે સેશન કો ગોઠવતા હોય. તો સ્ટુડન્ટ શું કરશે કે બંક મારશે કે આ એનામાં ઇન્ટરેસ્ટ જ નથી લેતા. કેમ કે સ્ટુડન્ટ સુ કમ ઇન્ટરેસ્ટ નથી લેતા. એમની કે કોલેજ વાળા ખાલી રૂગુ થીયરી નું ભાષણ આપે. તો સ્ટુડન્ટને બી ઇન્ટરેસ્ટના આવે એ લોકોને કોલેજને હેન્ ટ્રેનિંગ સેસન ગો. થવા જો‌ઇએ ઇવાત સાચી પણ એમાં જો પ્રેક્ટિકલ જો થતું હોય ડાયરેક્ટ પ્રે્ટ. ડિકલ પ્રેક્ટિકલ ડેમો બતાવે. તો સ્ટુડન્ટ બી એમાં ઇન્ટરેસ્ટ લેશે કે ના મને આ કરવું હોય આગળ. તો મને બી શીખવા મળશે એટલે એવું ઇન્ટરેસ્ટ લેશે બાકી થીયેરીમાં આજકાલ કોઈ ઇન્ટરેસ્ટ દેશે એની બ. ને ભાષણ જેવુંજ લાગશે થિયરીમાં.
એ તો છે એટલે પણ એમાં શું છે ઘણા સ્ટુડન્ટને એમ છે કે એ લોકોને. એ લઈ લીધું એ કોર્સ કરવા માટે કરી તો લે છે પણ. લોકો ન મેઇન એમ હોય જ ને એ લોકો આજ ક્લિયર છે જ ને આજકાલના સ્ટુડેન્ટ. કે લોકોને આ કો કોર્સથીજ આગળ વધવુ છે. ઘણા બધા ના પપ્પા ના બિઝનેસ હોય. કે એ લોકોને એમાં બેસવું હોય એ ખાલી નામ માટે કોલેજ કરે છે કોર્સ કરે છે. કોલેજ વાળા ને ઓપ્શન આપવું જોઈએ કે તમને આ કોર્સ આ હેન્ડન સેસન. અ અટેન્ડ કરવો છે કે એને લોકોને. પેલાથી જ પૂછીને અરેન્જ કરવો જોઈએ સ્ટુડન્ટ થાય તો જ રખાય. ને હા તમારી વાત સાચી છે પ્રેક્ટિકલ શીખવાડવું જોઈએ એ લોકોને. પણ પેલાથી જ એ લોકોને પૂછી લેવા કે કેટલા સ્ટુડન્ટસ થાય છે કે નહી. જેમ કે ઘણા બધા સ્ટુડન્ટ એવા હોય કે જેને ઇન્ટરેસ્ટ ના હોય. એ ફ્યુચર ના બનાવવું હોય પણ એ લોકો માટે તો પછી અ અ. જોરાય એટલે. અ રાખવું પડે ને લોકોને અટેન્ડ કરવું પડે એ. સેશન એટલે ઇન્ટરેસ્ટ ના બતાવે એટલો પછી ફોન જો. તા હોય કે સેશનમાં કે આમ ઇન્ટરેલેટ લસ બેઠા હોય. એ તો વેસ્ટ ઓફ ટાઈમ ને મનીશ થયું.
હા એ તો છે તો વેસ્ટ ઓફ ટાઈમ ને મની તો ઠીક પણ જો હવે એક. જેટલા સ્ટુડન્ટ આપે એમ તમે કીધું કે એટલા સ્ટુડન્ટને ઇન્ટરેસ્ટ છે તો એટલા લઈ જવા જોઈએ. એમ તો હવે આજકાલની કો‌ઇ જે જનરેશનમાં જોશું તો કોઈ નહી. નહીં હો સમજી લો સ સો ટકામાં પચાસ થી બી અડધા ટકાને ઇન્ટરસ હશે. બાકી તો કોલેજ લાઈફમાં તો કોઈ એટલો ઇન્ટરેસ્ટ નહી જોય. કે મને આ કરવું છે કે હું આ શીખું કે. થોડાક વ્યક્તિને હોય તો એના માટે તો ઓલું રાખવું પોસિબલ નથી. આમ તો શું રાખી એટલે શકે કે બધા આવે જાય એના માટે.
પડી રાખે ને ભલે ઓછા સેશન રાખે થોડાક જ સેેશન રાખે. દસ રાખતા હોય તો પાંચ રાખે પણ એવા રાખે કે કામ લાગે. કામ લાગે સ્ટુડન્ટસ ને. કે જેને ઇન્ટરેસ્ટ હોય ઈ આવે થોડાક. તો શું થઈ ગયું થોડાકો તો વધુ ધ્યાન આપી હકે કેમ આ કોલેજ વાળા ને તો પૈસા તો આવવા જ પડે છે આમ જે ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ ને વધારે નોલેજ મળે. ની રિયલી એનો બે જે ફાયદો હોય એ ઉઠાવી શકે. આમ બધા જોડે ઇ સરખો ફાયદો ના ઉઠાવી શકે. ને એઈ સારી રીતે અમ. નોલેજ બી ના મળે એ લોકોને બધા સાથે હોય એટલે એમ કોલેજ વાળા ને થોડુંક લિબરલ રાખવું જોઈએ.
પણ તમે કો છો એ વાત સાચી છે પણ હવે કોલેજ લિબરલ રાખવું જોઈએ જેને ઇન્ટરેસ્ટ ના હોય હવે તમે ફોર એક્ઝામ્પલ એક લઈ લો કે એક બે સ્ટુડન્ટને જ ઇન્ટરેસ્ટ છે તો એ લોકો શું કરી શકે
હવે આવડી કોલેજમાં એક બે સ્ટુડન્ટ તો ના કોક એવા ટોપિક પર જ સપોઝ ફ્રીલાન્સિંગ ટોપિક છે એમાં તો ઘણા બધા સ્ટુડન્ટ ઇન્ટરેસ્ટ બતાવી શકે કેમ કે ફ્રીલાન્સિંગ તો કોઈ બી થઈ હકે કોઈ બી વસ્તુ નુ આપડે કોઈ બી સ્કીલ નું ફ્રીલાન્સિંગ કરી શકીએ. એવામાં આખી કોલેજમાંથી બે ત્રણ તો ના થાય બધા કોર્સ ના ફ્રીલાન્સિંગ કરી શકે એટલે કે એક કોઈ બી એક કોર્સ નુ નઈ બધા કોર્સ વચ્ચે એક જ હેન્સ ઓન ટ્રેનિંગ સેશન રાખવાનું એક સેશન ગોઠવવાનું તો બધા સ્ટુડન્ટ બધા કોર્સ ના સ્ટુડન્ટ લાભ લઈ શકે એનો
હા ઠીક છે તમારી વાત સાચી છે ને હવે હું તને પછી વાત કરું હમણાં હવે કામ છે
એ હા